શ બોલ.
મુકેશભાઈ.
બોલો સંજીવ ભાઈ, શમિત ભાલ
કઈ બાજુ, હ
હા ઈન જુના વિચારો તો
એમ છેામણાં જોયા સમાચાર તમે જોયા કઈ સમાચાર જોયા?
સમાચાર જોયા નથી હંભળાઓ
જોને આ બાંગ્લાદેશમાં હિન્ંદુઓની ધરપકડ કરવામાં આવે છે
હમમ
હા તો, હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવામાં આવે
એવું છે.
દેશ વિદેશ ના બાબતોની સલાહ અફવા દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો કેવા સમાચાર આવે દેશ વિદેશના માણસો ભારત ઉપર ચડી પડયા છે, ભારત દેશની પ્રગતિ કોઈ જોઈશ, જોઈ શકતું નથી
હમમ આગળ વધે
હા એ જને ચેન્નાઈમાં સહિત શહેરો વરસાદ તોફાની પવનને કારણે ઉડી ગ્યું બધું.
હમ
હાઆ હિન્દુ, મુસ્લિમનો બહુ વિવાદ કરવામાં આવે છે લોકોને, આજના સમયમાં હિન્દુ મુસ્લિમ ના લોકો અલગ કરવામાં આવે છે. ભારત દેશમાં હિન્દુ મુસ્લિમ એક રહી છે તો, પણ એને અલગ કરવામાં આવે છે.
હા એ વાત
હા, સમા હા સમાચારો બહુ ઘાતક આવે છે. આજના સમયમાં,
હમમ
તમારે કઈ બાજુ રહેવાનું હૈ?
જુનાગઢ
કેમ? જુનાગઢ શું કરો તમે અત્યારે?
કોલેજ
તમને ભણતા આવડે?
શું?
એ તમને કોલેજ કરતા આવડે છે, કે તમે રેગ્યુલર જાવ કે શું કરો?
ના ના રેગ્યુલર
હે એમ છે
હમ
હમ, હું એક ખરાબ માતા હતી. એમ કોણ બોલે? પ્રિયંકા ચોપરાની માતા મધુન અને આચપન રંજ એવા બધા સમાચાર આવે લે.
હહ
હા, તો હમણા ખબરને સમાચારમાં એક હસબેન્ડ વાઈફ તેના હસબેન્ડને મારી નાખ્યો.
હા હા
એના બોયફ્રેન્ડ માટે
હા જીનો છોકરો તો એ કઈ સારો નતો તો એના માટે એને માર નાખ
હમ એ તો તમને ખબર જ હશે ને? આજકાલનો પ્રેમ બહુ એવો વાયરલ થઈ ગયો છે.
હા બઉ ખાલી બસ અઢી અઢી છૂટા
હા છ કરોડ નો માલિક હતો બિચારો.
હા
ઉપાડ લીધો બેકરી વાળા હારે તો અત્યારના જમાનામા કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી.
હં, હં.
અત્યારે બધા પોતપોતાનું કરવા લાગ્યા એટલે, તમે પણ કોઈના પર વિશ્વાસ ના કરતા. હા, મારા ઉપર વિશ્વાસ કરજો તમે તારે.
હં, એવું છે.
હં, કારણ કે હું, હું એક વિશ્વાસમત માણસ છે.
એવું છે. તમે શું કરો?
અમે, અમે કોકના બૂથ મારીએ.
કેમ મારી લીઓ તમે?
કોકને આ બાજ લઈને આ બાજુુંનું પકડાવીએે, એમ કરીએે અમારે અવે એમાં. પાંચ છ લાખ પડી જાય મહિનાના, અમારે એમ.
ઓહો!
હા.
બાકી શું આમ હા, શીખવાનું જ હોય ને!
તો જો તમે ક્યાં રેવાના છો? ક્યાં રહો છો અત્યારે?
જુનાગઢ.
એમ છે. તો આપણે બંને ભેગા કરીને દારૂનો બિઝનેસ ચાલુ કરીએ.
એવું, દારું પછી?
દીવથી તો હું તમને દારું લઈ આપીશ, મારા તરફથી. તમારે ખાલી જુનાગઢમાં વેચી દેવાનો. હા, હા. પાંચ ટકા તમારી માથે લઈ લેવાના એક બોટલ ઉપરથી. પાંચ ટકા તમારો, બીજા બધું બધું અમારું. તમારે ખાલી વેચી દેવાનું, ખરાબ ગોત દેવાનું, બાકી દારુ હું આંઈ તમને જુનાગઢથી પોં પોં પોંહચાડી દઈશ. હલો.
હમ. તમે નેટવર્કમાં જાવ, નેટવર્ક, તમારો અવાજ કેમ કપાય? તમારે ક્યુ કાર્ડ વાપરો છો?
આ જીઓવાળાને ધાંધિયા જ હોય.
અચ્છા અંબાણીવાળા હ તમે અંબાણીવાળા?
હા.
શું છે હવે આઈ પી એલનું? આઈ પી એલમાં શું છે? આઈ પી એલ તો પૂરી થઈ ગઈ.
હા આઈ પી એલ માં અમારે હતી આર સી બી
ઓહો હો. આર સી બી તો બીજી ટ્રોફી જીતી ગઈ ને!
હમ્મ હા.
તો શું તમને અંદરથી એમ ખુશી થઈ?
હા, બઉ જ.
તમને તો કેમ તમારા ઘરે પૈસા નાખી દેશે? તમને ખુશી થઈ?
તો અમારા ઘરે પૈસા નાખી છે?
એટલે એમ છે. તો અમે જે ટીમને સપોર્ટ કર્યો તો એ પણ અમારા ઘરે પૈસા નાખ નાખી દેશે, આર સી બી વાળા નાખે એમ.
ખાલી આર સી બી વાળા.
એક સમયે આર સી બી છેને ઓગણપચાસ રનમાં ઓલ આઉટ થઈ જતી, હિસ્ટ્રી ખબર જ
હા, ઈ ખબર હોય પણ હમણા બે બેક ટુ બેક કપ પણ જીતી ને!
બેક ટુ બેક પક કપ તો એ જી ટી વાળાએ જીતવા દીધા, બાકીએ જીતવા ના દે. કારણ કે જી ટી પર ડાઉન ફોલ હાલતો તો એટલે. એમ છે.
હમ્મ જી ટી વાળા નો ચાલે.
તો પછી આવો ને, પાછા મળીએ. બે હજાર સત્યાવી માં.
ઓલી આઈપીએલમાં જોઈ લઈશુ.
હમ્મ શું કેના ફેન છો? વિરાટ કોહલી ના છું? હલો
કોલે નથી
એમ છે. શું મલે કોલીના ફેન બનીને?
કઈ નહી શું મને સપોર્ટ કરવાનું
એમ છે બીજા પણ ભારત દેશ છે, ને પોલેન્ડ તમે કેવી રીતે સપોર્ટ કરી શકો છો કારણ કે ભારત દેશના પૈસા ખાઈને અમેરિકા અમેરિકા રિકાને એ અપનાવી લીધો છે, અમેરિકા દેશને અમેરિકા કે લંડન લંડન કે અમેરિકા? એ બહ યાદ નથી બાકી ત્યાં રેવા હોય, ગયા છે, ભારત દેશના પૈસા લઈને, તો તમે જે ભારત દેશના ભારત દેશમાં છે, એ ક્રિકેટરને તમે સપોર્ટ કરોને હા, એણે કર્યું હ ભારત દેશ માટે સારું
હમણાં એને ભારત દેશમાં કંપની તો બોલી મેડ ઇન ઇન્ડિયા
કઈ કંપની ખોલી એણે બૂટની
અચ્છા એમ છે, શું તમારે તમે તો ફેન જો એટ શૂઝ લઈ લધ જસનેના
હા, લઈ જતાા
કેવાક છે, અમને બતાવજો ને
બઉ સારા છે, તમે એને જોઈ નાખ્યું તમારું લેવલ થોડું
ઓહ, તમેં તો અરા બાપના છોકરા લાગ્યા એમને
શું કરે તમારા બાપા?
ખેતી
હમ્મ એમ છે, હું છસો આઠસો વીઘા છે તમારે?
હા, છસો એક હજાર વીઘા
એમ છે, એટલે એક હજાર વગ અડધો કોણ તો ગુજરાત આવી જતું હોય,
હા, આવી જ છે પણ
તો તો તમારી અંબાનીયાર અદાણીયારને ધરવાર મીટિંગ થતી હશે ને
હા હા છ વાર જ થઈ હતી હમણાં જીઓમાંમ ન વા ફાઈવ જ બંધ કરાઈ દેવું છે,
કેમ ફાઈઇવજી બોન કરે તો શું નડદ છે, તમારે ફાઈઇવજી થી
એનાથી બધા આ છોકરા ઉપર રાડી હશે પણ એ બધા બ નેટ ન પૂરું થાય ત્યાં હ બધા જોવા જ રીલ્સ આખો દિવસ
હું એમ છે પણટ હવે કંઈ ફાળજી પૂરું નહીં થાય એક વખત સ્ટાટ ઈ જાય ને પછી તે લોકોની છે, ને બદનામી થાય એટલે એ લોકો કાળજી પૂરું ના કરી શકે તમને ખબર ન હોય તો ક તમારી તમારેારે મિટિંગ કરી એના પેલા મારે મિટિંગ થઈ ગઈ છે, એને
ના ના હમણાં કરવાનું જ છે, ખ બંધ
હમ એમ છે, હમણાં પછી આવેલા ને હું બે બે મેચ હારી ગઇ ભારત દેશ
હા, એમાં જો ને આ બધે કોઈ સારું રમ એ બધા આઈપીએલ મજા લે
તે હારું રમી વતા તેને ડગાવટમાં રાખવામાં આવ્યા,
હમ્મ એને રાખતા નથી આપડે
એમ છે વૈભવ સૂર્યવંશ કે જે એને પણ રમાડવાનો હતો. વૈભવ સૂર્યવંશી આખરે રમાડ્યો તો તેનો ચાન્સ વધી જાત.
હા ચાન્સ વધી જાત એ સારું એ જોઈ લેત કેવું રમે છે એમ.
એમ જ ને ના એનું બીજા દિવસ આમ પો ફોમન્સ હમણાં સારું જ હતું કે ચોરાણું રન માર્યાતા. ચોવીસ બોર્ડમાં કોઈક હતુંન.
હમ, એનું પરફોર્મન્સ જોરદાર.
એ હોય તો સૂર્યવંશનની બેટ સ્વિંગ છે બહુ મસ્ત છે તમે જોઈન આવો. એટલી સ્પીડથી બેટ ગુમાવે કે દડો આવી જ જાય એના બેટમાં.
હશ
તમને ક્રિકેટ તમારે શું સપનું છે ક્રિકેટર બનવાનું.
એ છે
હલો.
હા.
હાલો.
હલો.
તમારે શું ક્રિકેટ ક્રિકેટર રમવાનું સપનું છે ક્રિકેટર બનવાનું સપનું છે.
હતું પણ હવે ક્રિકેટ મૂકી દીધી છે હવે નથી રમતો ક્રિકેટ.
શોસીયો
કઈ નહી બવ ઘણું અ વ ઉપર ધ્યાન આપવું પડ હા કલેક્ટર તો ફડવું
હમ.
હા કલેક્ટર ને અત્યારે તૈયારી કરું છું આઈસ બનવાની. બોલો બોલો.
ભારત આ ગુજરાતના ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
કુલતા રાજે ત્યાં પણ ત્યારે હું નતો પણ.
એમ છે તો તમે કેવી રીતે તૈયારી કર હ હવે તો બધાને ખબર હોય ને તે ત્યારે તો હું પણ નતો પણ મને ખબર હ ને કે ક્યારે
તારે હું નતો મને ખબર ન હોય.
એમ છે બીજો પ્રશ્ન ભારત દેશનું બંધારણ ક્યારે લખવામાં આવ્યું હતું.
બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લયખું
તે ઈ બંધારણ મે એવો નિયમ છે કે અનામતો ઓબીસી વારાને ઓછી આપવામાં આવે છે. ગવર્મેન્ટ જોબ માટે અને એસટી એસસી વાળા વધારે અનામત આપવાનામાં આવે છે એના માટે અલગથી સીટ રાખવામાં આવે છે એનું મે ઊંચું જાય છે ઓબ નીચું જાય છે ઓબીસી કરતા એવું કઈક છે.
પડે ને જેમ કે નીચે જ્ઞાતિ વાળા લોકો લાવવા માટે.
હમ, પણ આજના સમયમાં એ લોકોને કઈ વેલ્યુ જ નથી તો નીચું જ નથી. એ લોકો અભિમાન માં આવી ગયા છે.
હમ સારું અમ તમારી સાથે વાત કરીન ખુબ મા મજા આવી.
આવી જશ
એ આ